આજે અમે રસ્તા વચ્ચ વાત કરી રહ્યા છેીએ આપણે. તમારે શું કહેવાનું કે આજના રસ્તા એવ કવા છે.
ખુબ જ વરસાદ પડી. મુશ્કેલ ભર્યા રસ્તા થઈ ગયા છે જેમ કે આપડેમને થોડાક સા ભાઈ. જેવુ કે આપણે રસતા પર ગયા હતા અને ત ન રસો બના્યો હતો ત્યા ઘણો બધો કાડુક થઈ ગયો હતો કે લીલ ને બાજુ. ગયો હતો તો ત ખબર એક જણા બે જણા હતા જે સ્લીપ ખાઈને પડ્યા. જેથી કરી ઘણું બધું નુકસાન થયું અને વાગ્યું તો અમારે. એમ એક સ્લીપ ખાતાા પડી જેને ઘણા લોકોને ખુબ જ જેથી કારણે આપણે હંમેશા ધીરે ચલાવવું હોઈએ જોઈએ અને ગાડી ફાસ્ટમાં જ નહી ચલા જોઈએ અને આપણે. થોડા થોડા દિવસ પછી. ઘણા બધા કાડો કળા રસ્તા થઈ જશે તો ગાડી ચલાવામાં આપણને મુશ્કેલી થશે અને ઘણા પછી લોકો બધા ગાડીને ચેતવણી રાખીને ચલાવજો તમારું. કેવું
વાત તો મારી સાચી છે આજના કોંક્રીટના રસ્તાઓ જેવ કે ટુવીિલોને ટુવીિલ કે નાના વાહનોને તેઓ સપોર્ટ નથી કરી શકતા જેવ કે તેઓના ટાયર નાના હોય છે અને જેવા તાની ગ્રીપ નથી પકડી શકતા તેથી કારણે કોક્રેટના રસ્તા તા ઓ ચોમાસામાં ખુબ જ અઘરા પડે છે તેથી પડવાનો ભય રહે છે જેથી કારણે તેઓ કોંક્રેટ અને નાના વાહનો માટે ખૂબ જ ભય ચોમાસામાં બની રહે છે તેથી ત્યા રસ્તાઓનો નિકાલ હોવો જોઈએ જેથી કરીને કે ટુવલ ટુ વિલ ટલ ટુઈલ વાળાને વાંધો ના પડે તે તે માટે આપણે રસ્તા ડામંબર અને સારી ક્વોલિટી ના હોવા જોઈએ જેમાં કે તેઓ કયા કયા પ્રકારોમાં તે તમે આગળ જ જણાવી શકો છો
કયો છે કે તમારી વાર એકદમ સાચી છે રસ્તાના ઘણા બધા ક્વોલિટી રસ્તાના હોય છે જેમ કે હમણા કોકટ ના રસ્તા ડામ ના રસ્તા હમણા કોકટ ના રસ્તા ઘણી જગ્યા જોવામાં આવ્યા છે મને કોંકી ના રસ્તા ખુબ જ ઉપયોગ થવા લાગે છે તો અમારે એટલું જ છે કોક્રીટ ના રસ્તા બનાવો તે વાંધો નથી પણ તે ચોમાસા માં આપણને ખુબ જ તકલીફ જેમ કે હવે આપણે રસ્તા પર જાતા હોય અને મોટા રસ્તાથી મોટા ટ્રક આવ્યા મીનસ ઘણી બધી મોટી ગાડીઓ પસાર થતી હોયને તેમનામાં ટાયર વર્ગેલું ટ માં કાડોક ઓળગેલું હોય અને તે કાડોક પછી તે દ્રષ્ટા પર વરસાદમાં રહી જાય એ અંકટી વાળા રોડ પર ઘણો બડો પાઈ પસરી જાય છે અને જેથી કરીને જે ટુ વ્હીલર વાળા વાહનો છે જેથી રળતાથી જડક સ્પીડ પર જતા અને બ્રેક માટે ટાયરને લપસી જાય છે જેથી કરીને બધા લોકોને ખુબ જ નુકસાન થાય છે. આજે હમણા અમારે કે ગામની જ વાત કરું છું રસ્તો તમને નામ આવ્યો હતો તો ત્યાં અમે થોડી વાર પેલા ગયા હતા તો ત જોયું કે ગાડી એડમ હા કાડો ઘણો આવી ગયો કોક્ર્રીટ ના રસ્તા પર, જેથી કરીને ત્યાં ત્રણ ચાર વાહન ન એક્સિડન્ટ પણ થયો અને ખુબ જ ભયંકરી અવકાશમાં થ કેમ કે ત્યાં કાડોકો જ એટલો બાજી ગયેલો હતો કે બ્રેક તો મારા તે હતી અને બ્રેકમાં તો ગાડી સ્ટીપ જ થઈ જતી હતી, જેથી કરીને ખુબ જ
ખરાબ બટાને નુકસાન થયું, એટલું જ મારું તો કેવું છે, અને બીજી વાત કે કોંક્રટ ના રસ્તા બનાવો પણ એવી જગ્યા બનાવ કે જ્યાં બુ વળાક વાળા ના બનાવો સીધા બનાવો ત્યાં બધું મોટા હાઈવે મીસ અવર જવર ના થાય તેવા બનાવું કેમ કે આપણને ને મોટા હાઈવાનેવા જ તેમની કાડો જે લોકો હોય જે ટાયર માટે ત્યાં રસ્તા પર આવી જાય છે અને રસ્તાથી આખા રસ્તો ચીકણો થઈ જાય છે અને ચીકણો થઈ જાય એટલે આપડણે ટુ વ્લ લઈને જઈએ તો આપડે પડી જઈએ છીએ, બીજું તમારે
તમારી વાત એકદમ સાચી છે, જેમ કે કોંક્રીટ વાળા રસ્તાઓ ચોમાસામાં ભારે નુકસાન કર્યું જેકે ટુ વ્લરો કે નાના વાહનોને જે કે મોપે સ્પ્લેન્ડર તેઓ હોય છે તે લોકોને ચોમાસામાં તેઓ જવાનું તેમ મુશ્કેલી બની જાય છે, જે કે તે ચોમાસા ના કારણે તે વારંવાર જતા વાહનો જેવા મોટા વાહનોમાં કાડો ન ભય લાગે કાદો લાગી જાય છે, તેથી તે રસ્તાઓ ઉપર કોંક્રીટ વાળા રસ્તા ઉપર લાગે છે, તેથી તેઓ ચોમાસામાં વધારે ચીકણા થતા જાય છે જેથી ચીકણો થઈ જાય છે રસ્તો તેના કારણે તે રસ્તાએ નાના વાહનો- જવાનું અવર જવર જવા ઓછું થઈ. બજજ માટે ખૂબ જ અ ગંભીર બને છે જેવ કે તેમને ઈજાઓ પહોંચે છે જે શીખણા થાય તે થોડી સ્પીડ જતા હોય તો તે લોકોની ગાડી સ્લીપ ખાઈ જાય છે તેના કારણે તે રસ્તા શ તે રસ્તા નાના વાહનોનું નુકસાન થઈ જાય છે તે તેથી તે. માટે કોંક્રટનો રસ્તાઓ ચોમાસામાં ખૂબ જ સહેલા નથી તેઓના. કોંકટ કે જેમાં તેઓ સિમેન્ટનો ઉપયોગ થાય છે તેથી તે તે ચીકણા ચીકણા ચીકાાસ કે જેવી કે લીલને પકડ લઈ લે છે. જેઓ ડામબર ના રસ્તાઓ પરર વધારે નુકસાન નથી. નથી થતું જેવું કે તેમને તેમને બની રહેથી કારણે કોંક્રિટના રસ્તાઓ તો- સારા સિવાય ચોમાસા માટે તેમને સાર નથી. શું કવા ?
હા અમારે એજ કેવું છે તમારી વાત એકદમ સાચી છે, અમારે નાસ્ ખુબ જ ભયંકર થઈ ગયા છે અને ખૂબ જ અકસ્માત થ ગયા છે અ જાણવામાં આવીએ તો થોડા સમય પેલા કોક ના રસ્તા આપણા ગામ વિસ્તારમાં હતા સારું હતું અમ મસ્ત ડામ્બર રોડ આવી ગયા - બનાવવામાં આવે છે એ બનાવવામાં તો આવે છે પણ તે ઉનાળામાં આપણા માટે ખુબ જ સારા હોય છે પણ હમને ચોમાસા દરમિયાન એ રસ્તા ખૂબ જ અકસ્માત અને સંભવ
સહી ભોજક ઠીકને આપણને ખુબ જ નુકસાન થાય છે જેથી કરીને અકસ્માત થાય છે અને બીજું બધુંગ ની વસ્તુ થાય છે હમણાં થોડાક સમયમાં અમે સ્ટેશન પર ગયા હતા ત્યાં બે જણ ઉપર કોંક્રટ ના રસ્તા પર ગાડી ચલાવતા ચલા સ્લીપ ખાઈને ભયંકર અકસ્માત થઈ ગયું જેથી કરી બેવ મૃત્યુ પામ્યા તો અમારે તો એવું જ કહે કોકટ ના રોડ અમે હોવાએ અને જેથી કરીને કોઈને નુકસાન પણ થ નુકસાન પણ ના થાયને થાય મારે જેવું કેવું છે. કે કોકટ ના રસ્તા કરતા ડામબર ના રસ્તો ખુબ જ સૌથી બેસ્ટ છે આપણા માટે કોકટ કરતા રસ્તો ખુબ સારો છે આપણે હમે રસ્તો અને ખૂબ સારા ડામબરને મટીરિયલનો રસ્તો બનાવો છે. જેથી કરીને આપણને બીજી કોઈ પદ્ધતિ નુકસાન થાય. ડામબ રોડ પર કાળો ફટાટે ચીકલાો પણ નથી અને સારી રીતે ગાડી સાચવી લે. આપડ મોોકી ના રસ્તા પર જાય છે ત્યારે ગાડી કટ્રોલ પણ નથી કરી શકતા અને જો આપણેે. જો ફાાસમાં પડી જાય તો આપણને ખુબ જ વાગીને નુકસાન થાય છે જેથી આપણને ખુબ જ ઈજા
તો આપડે તો એવ જ કેવું છે કે કોંક ના રોલ કરતા અમારે અહંયા દામ્બર રસ્તો સારો કોકટ ના રોમ બનાવવાની જરૂર જ નથી તે ખુબ જ નુકસાન ભર્યા છે ચોમાસાામાં તેથી કરીને અમારે એટલું જશે કે ડાયમંડ નો રોડ સૌથી બેસ્ટ રોડ છે કે ડાયમંડમાં ખુબ જ સારું બધી ક્રિયાઓ થાય છે અને ટાયર પણ ઓછા ગહાય છે ને કોક્રીટ ના રસ્તા પર આપડે જોયએ તો ખુબ જ ઘણા બધા પાસમાં જવાથી ટાયર તર ઘસાઈ જાય છે તમાર શું કેવા
તમારી વાત સાચી છે એકદમ કે કેમકા ડામબના રસ્તાઓ ઉપ જેવો કે સારા રસ્તાઓ છે જેમના કોન્ક્રટ વાળા તે ચોમાસામાં પણ ટકી રહહી છે જેવ કે ભારે વાહનો તેવા ડામના પરવાનું સહન કરી શકતા નથી થી પણ તે ટુ વ્હીલર કે જેમ કે નાની ગાડીઓના માટે દમણ ના રસ્તા સરળ છે જેથી તેઓ ડામર ના રસ્તા બનાવવા જોઈએ જેથી કારણે ટલ નાના વાહનોને સરળડ એમાં મોટા વાહનો માટે કોંક્રટ ના રસ્તા બરાબર છે તેમ તે તેઓને ભારે ભારે વજન કમાી શકે છે પણ ડમણ ના રસ્તાઓ ઉપર નથી ખમતો તે તેથી કારણે તે કોંક્રટ અને ડાબરના રસ્તા હોવા જોયે જથી ડામર અને કોંક્રટ નું ચ ચોમાસામાં કોંક્રીટ નો રસ્તો બરાબર કર સ સારું નથી જેમ કે ઘણાઓ પડી જાય છે જેથી કારણે તે તે એક ચોમાસામાં તે રસ્તા એક હંમેશા રસ્તા તે નાની ગાડીઓ અને જેમ કે વધુ સ્પીડ જઈ શકતા નથી તેથી કારણે એ રસ્તાઓ પર સર ડામબર અને કોંક્રીટના રસાઓ પર વખત સરળ કરવી જોઈએ તે કારણે આપણે તે કારણે તે રસ્તાને કોક્રટ અને ડામબર ના રસ્તાઓ પર સ ધ્યાન આપવું જોઈએ અને લીલ લીલ ન જામે તે જોઈ જોઈ તેથી તેઓને
એ માટે હ ખુબ જ સારું છે કે આપડા ડામરનો રોડ છે આપણને ટંકી નો રોડ હમને જોઈતો જ નથી. એની વાત પર આપણે પછી ચર્ચા કરીશું હવે આજના માટે આટલું જ પછી આપણે મળીશું. ચાલો મલીએ પછી